બસ મજામાં છું તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું.
બાકી બધું કેમ ચાલે છે?
બીજું બસ બધું સરસ ચાલે છે તમે જણાવો તમારા ત્યાં બધું કેવું ચાલે છે?
અમારે ત્યાં પણ બધું મજામાં ચાલી રહ્યું છે અમારે તો લગ્ન નો સિઝન છે આગાડી અમારે ઘરમાં લગ્ન છે એટલે થોડી ઘણી શોપિંગ કરવી હતી તો આમ હતું કે તમે પણ મારી જોડે ચાલો શોપિંગ માટે.
હા યાર તમારા ઘરે તો લગન છે બીજું હા એ તો મને બી છે કે હું પણ તમારી સાથે આવું અને આપડે બંને મડી ને શોપિંગ કરીએ સાથે લેકિન કેટલું તમારું કામ થયું છે એ તો મને બતાવો એટલે કેટલી પ્રિપેરેશનસ થઈ ગઈ છે કેટલું બધું બા કી છે.
અરે કેટલું બધું હું મારે તો બધું જ બાકી છે મારે તો ડ્રેસ પણ લેવાનું બાક કી છે અને પછી મારે તો અ કોસ્મેટિક નું સામાન પછી ઇમિટેશન વગેરા જુલરી વગેરા બધું જ બાકી છે તો બધ શોપિંગ કરવા ની છે તો મને આમ હતું કે ભઈ તમે મારી જોડ આપડે ચાલશો તો મને બહ બધો આઈડિયા પણ આવશે તમે બહ નોલેજ પણ છે તો મને આમ કે ભઈ તમે મારી સાથે રેશો તો મને બઉ બધી વસ્તુઓ લેવામાં બવ ફાયદો થશે અને સાથે સાથે કઈક આવું થાય ને કે ભાઈ એકથી એક સા બીજું કોઈ હોય તો આપણને બઉ અ ફાયદો થાય અને નો આપણને આઈડિયા આવે કે ભઈ કઈ લેવું જોઈએ કઈ નહી લેવું જોઈએ આમ.
હા એ તો તમારી વાત એક ખુબ જ સાચી છે હા એ તો આપણે જઈએ આપણે સાથે જ જવાનું છે મારે પણ લેવાનું છે બહુ બધી વસ્તુઓ આપણે સાથે જવાના તો આપણને મજા પણ આવશે સાથે અને સાથે આપ આપણને જે લેવાનું છે પણ લઈ લેવાશે આપણાથી એ તો છે જ પછી વિચારીએ આપણેે કે ક્યારે જવાનું છે સાથે હા ને મારે પણ ડ્રેસ લેવાની છે હું પણ વિચારું છું કે હું પણ ડ્રેસ લઈ લઉં અને તમારું બી જે વસ્તુ છે એ તમે બધી લઈ લેજો.
હા નહી નહી એ તો છે જ હું તો ડિસાાઈડ કરતી જ છું હવે કે હું જ મારે કઈ કઈ આઈટમો લેવી છે ને કઈ કઈ વસ્તુઓ લેવી છે તો હું પ્લાન તો કરતી જ છું કે કઈ વસ્તુ લુ ને કઈ વસ્તુ ની લુ તો તો ડિસાઇડ કરીને વાત કરું છે બસ હવે એક એક ડિસાઇડ ડેટ ડિસાઇડ કરવાની છે તો તમે તમારી છૂટી જેમ એકજેસ થાય તો આપડે છૂટી પ્લાન કરીને પછી આપડે શોપિંગ માટે ચાલ
હા એ તો છે જ મને પેલાથી જ છુટી નાખવા પડશે મારા ઓફિસ માં કા તો પછી એ લોકો છુ્ટ નહી આપશે અને ઈમરજન્સી લીવ તો હમણાં જરાક આપવાની બંધ કરી દીધેલી છે એ લોકો તો એજ તમે મને પેલા જ જણાવી દેજો એટલે હું છુટી લઈ લઈશ. અને પછી આપણે સાથે જ જવાના હા ને અને મને કેહેતા હતા મેં અ અ મને તમને પૂછવાનું હતું કે આપણે પછી ટ્રેનમાં જશું કે બાય રોડ જવાનામ એ હિસાબે પછી છુટી લેઉ મેં.
હે નેવું આપણે તો એમ છે કે ભાઈ આપણે બાયરોડ જ જવાના છે તો તમે આ હિસાબે જ છુટી લેજો કે આપણે બાયરોડ જઈ શકીએ એમ. આપણેે સવારના દસ વાગ્યા સુધી ચાલી જવાના છે.
અચ્છા ઠીક છે તો સરસ કઈ નહી હું અ અમારી જે મેમ છે એમને પૂછીને હું છુટી લઈ લેમ અને પછી આપડે બધે સાથે જ જવાના હ ને.
હા નહી ન એ જને તમે કઈ નહી તમારી છુટ્ટી વગેરે કન્ફર્મ કરો ને પછી મને જણાવો તો એ મને જાણ પડી જાય તો મને થોડો આઈડિયા આવે કે ભાઈ કે હું મતલબ કેવી રીતને પછી આ ગાડી પ્લાન કરીએ તો છુટ્ટી ના લીધે આપણને થોડ આઈ ડિયા આવશે કે ભાઈ કઈક દિવસ જવું છે ને. કઈક દિવસસે પ્લાન કરીએ તો શોપિંગ કરવામાં પણ મજા આવશે.
છે. કઈ નહી હું ભી મારા મામથી વાત કરી લેઉં અને છુટી નું તમને પછી જણાવ હ ને.
હા એ તો છે જ કાઈ નહી તમે મને તમારી છુટી નો જણાવજો ને. લોકો તમે મારી સાથે રેશો તો મને ઘણો બધો આઇડિયા આવશે કે ભાઈ મને કેવા કપડા લેવા જોઈએ મને થોડું ઘણું ઓછો આઈડિયા છે આ ટ્રેડિશનલમાં. ને આવા બધામાં કે કેવો લેવો જોઈએ કયો ડ્રેસ મટીરિયલ કેવો હોય છે તો સાથે કોઈ હોય તો આપણને ઘણું બધું આઈડિયા આવી જાય. તો આ માટે મને આમ હતું કે તમે મારી જોડે ચાલશો તો મને બો ફાયદો થશે હું તમને ડિસ્ટર્બ કરું છું પણ શું કરું.
નહીં નહીં એમાં ડિસ્ટર્બ જેવી તો કઈ વાત જ નથી છે બેન અને મારા ભાઈને પણ ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા છે તો એટલે મને હમણાં ફ્રેશ આઈડિયા છે બધું કે ક્યાં સારું મળવાનું ક્યાં તમને હારું ડિસ્કાઉન્ટ મળી શકે તો જરૂરથી આપણે બંને સાથે જશું અને તમારી શોપિંગ એકદમ મસ્ત થઈ જશે.
હા થેન્ક યુ સો મચ એ જ ને તો મને ખબર હતી કે ભઈ તમારે ઘરમાં હમણાં લગન ગ્યા થયા છે તો તમને ઘણો બધો આઈડિયા હશે કે ભાઈ ક્યાં કઈ જગ્યાએ જવું જોઈએ અને કયા કશે આપણને ડિસ્કાઉન્ટ પણ મળશે તો એ માટે જ હું મને આમ હતું કે ભાઈ આપણે સાથે જશું તો આપણને ઘણો બધો આઈડિયા પણ આવશે અને તમારી પણ કઈક શોપિંગ હશે તો તમે પણ શોપિંગ કરી લેશો અને મારી પણ શોપિંગ થઈ જશે એટલે આપ પણ તેનો ફાયદો થઈ જશે.
હા એ તો તમારી વાત એકદમ હાચી છે, અને શોપિંગ કર્યા બાદ પછી આપણે કશે ફરીને પણ આવશું કેમ કે બોવ બ બોવ ટાઈમ પછી આપણે બંને સાથે જઈએ છે તો જરાક ફરીને પણ આવવાના આપણેે
હા, એ તો છે આપણને ફરવાનું પણ થઈ જશે આપણ કેટલા ટાઈમ સુધી કંઈક ગયા નથી, તો એ છે કે આપણ ફરવાનું થઈ જશે તો એ આઈડિયા પણ સારો છે તમારો કે આપણે ફરવાનું પણ થઈ જશે
હા, ઠીક છે, ચલો પછી આપડે પ્લેનિંગ કરીએ એકદમ પ્રોપર અને પછી એને એક્ઝિક્યુટ કરીએ શું કેવો તમે
હા, એ તો છે જ આપણને બરાબર પ્લાનિંગ કરવી બહુ જરૂરી છે, આપણને પ્લાનિંગ કરીને પછી પ્રોપર એક્ઝિક્યુટ કરીશું એને તો આપણને ઘણો બધો આઈડિયા આવશે અને ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ખરીદી પણ થઈ જશે અને સાથે સાથે આપણને એન્જોયમેન્ટ પણ થઈ જશે